હા અવાજ આવે છે.
હા આવે છે તમને આવે છે મારો અવાજ,
હા, હા બોલો બોલો.
તો તમે તબીક બોલું કે હું બોલું-'
અમ બોલો તમે બોલો પેલા ટોપિક પછી હું તમને કહું.
હા તો આપણેે. આ આજના યુગમાં પ્લાસ્ટિક વાપરવું જરૂરી છે કે પછી કાગળ વાપરવો જરૂરી છે.
અ જરૂરી તો મતલબ કે આપણે કાગળ પણ બહુ વાપરીએ ના તો સારું છે એટલું બને એટલ આપડે કપડ ની થેલી માં ઉપયોગ કરે છે સારું કાગળ પણ કેવું કે આપડે વૃક્ષોને કાપીનેજીકરતાહોય. પ્લાસ્ટિક તો ન જ વાપરવું જોઈએ મારા માટેથે તો પ્લાસ્ટિક વાપરવો મતલબ કે બહુ જ ડેન્જરસ છે.
સાચચી વાત છે તમારી.
તમારા માટે.
મારા મતે તમારે તમે કીધું એવી છે કે પ્લાસ્ટિક વાપરીએ તો પ્લાસ્ટિક નું કેવું કે પેલા તો અ કાગળ નું જેમ અ શું કેવાય? બાસ ભવન થઇ જાય એમ. પ્લાસ્ટિક ઉ દું પેલું આગળતું નથી વર્ષો ના વર્ષ પણ આપણે જમીનમાંથી પ્લાસ્ટિક કાઢીશું. તો એ એવું ને એવું જ મળશે જયારે કાગળ તે બાસુભવન થઈ જશે અને કાપ પણસંધ થઈ જશે પરંતુ તમે કીધું એમ કે આપણને આપડ જયારે અ અ હું સ કાગળને બનાવીએ છીએ તો એ વૃક્ષોને કાપીને જ આપણે કાગળ બના બનાઈએ છીએ. તો કાગળનું પણ જેમ રે એમ ઓછો યુઝ કરવો જોઈએ. ને કાપડ તો આપણને ચાલે કાપડની થેલી કાપડની વસ્ તુ વગેરે પેલે જેમ આપણે આપણા વૃદ્ધ લોકો કાપડની વસ્તુઓ વાપરતાતા થેલી છે. આ છે તે છે રેશમ નું
એટલે હા એટલે એમાં કેવું કે આપડણે જે કાપડ વાપરીએીએ એમાં રૂ નો જ ઉપયોગ થાય છે. અને એૂ તો કેવું કે આપડણે ખેડૂતો પાસેથી લઈએ તો ખેડૂતોની પણ કમાઈ જાય. અને બધી રીતના કમ્પ્લે રહે કે ખેડૂતો લોકો ન કપાસ પણ સારું રહે અને કપાસ ત્યારે જ સારો રેશે જયારે આપને આજે પ્લાસ્ટિક છે. એની મતલબ તો ઓછો ઉપયોગ કરીશું તો જમીન સારી રહેશે તો આપને ઓટોમેટિક કાપડ વધુ પ્રમાણમાં મલી રેશે.
સાચી વાત છે તમારી.
ને આ પ્લાસ્ટિકથી તો બહુ જ ખરાબ થાય છે. કારણ કે હાલનો કિસ્સો મેં જોયો તો. કે અહિયાં આમોદ તાલુકાને કાગળ એક ગામ છે તો ત્યાં આગળ ગાયો કંઈક ખાઓ મતલબ કે ખાવાનું પણ નથી ખાઈ શકતી. અને પાણી પણ નથી પી શકતી. તો એ એનું જયારે ઓપરેશન કરવામાં આવ્યું મતલબ કે કઈ ખાતી નતી તો ડોક્ટરને તપાસ કરાઈ. તો જે ગાય, ભેંસના જે ડોક્ટર આવે. એ ડોક્ટરે તપાસ કરી. તો એક ગાયની અંદરથી ચાલીસ કિલો ખાલી પ્લાસ્ટિક નીકળ્યું. તો મતલબ કેટલું ડેન્જરસ એ વીડ મતલબ કે મેં વિડીયો જોયો તો એમાંથી એટલું એ થાય કે આજ પ્લાસ્ટિક આપણે નાખીએ છીએ. ને એજ કારણ આપે જે મતલબ કે છે ગાય માતા. એ મતલબ કે કેટલી મતલબ કે પીડાતી તી એ બે વીકથી મતલબ કે ખઈ નતી શકતી. તો પ્લાસ્ટિક તો નાજ વાપરવું જોઈએ. બહુ ખરાબ છે.
અને આપે વાપરીએ તોય એનું અંશે એક શું કેવાય જ નિયત માત્રામાં યુઝ કરીએ અને એનો જતન જે જગ્યાએ નાખવા જેવું છે ત્યાં નાખે જોઈને તે કચરો ના ફેલાવો જોઈએ.
હહ મતલબ કે હવે તો મતલબ કે સરકારે બહુ મતલબ કે કાઢ્યું છે તો કે કે છે ને કે સરકાર કે એક બોટલમાં મતલબ કે તમે બધી પોલિથીન ભેગી કરો. કારણ કે બોટલ છે તે પણ એક પ્લાસ્ટિકનો છે તો પન સરકારે કીધું છે. કે બાટલમાં તમે જે કંઈક રેપર ખાવ ચોકલેટનું હોય કે કઈ પણ તો એમાં બધું ભેગું કરો, અને તમે રાખી મૂકો અને એક હેલ્પલાઈન નંબર આપેલો છે. તો એમાં આપણે કોન્ટેક્ટ કરીએ તો એ લોકો આપડે ત્યાંથી જેટલી બોટલ ભેગી કરી છે જેટલી ભેગી કરીને અલ્કન જે યુનિવર્સિટી છે, સુરતમાં એક યુનિવર્સિટી છે. તો ત્યાં આગળ એ લોકોએ બોટલમાંથી એક હાકી બનાવેલો છે. તો એ બોટલની અંદર આવું બધું પ્લાસ્ટિક જ છે. હા એનો કઈ ઉપયોગ નઈ થતો કઈ નહી પણ એને ડેકોરેટેટણ કર્યું છે. કે કોઈ જાની ન શકે કે આ બધું પ્લાસ્ટિક અને કચરો છે આપણો. તો અ રિસાયકલિંગ તો થઈ ની કારણ કે પ્લાસ્ટિક છે એ એવુંને એવું રહેેવાનું છે આ તે. પન એનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતના કરવો એ સરકારે કીધેલું જ છે. પણ કેટલી પબ્લિક છે તે સમજતી નથી.
તમારી વાત હાચી છે કે પ્લાસ્ટિકના યુઝ અ બહુ અંશત વધારે જ કરે છે પબ્લિક ને હું તો એવું કહું છ કે મું જે મોટી બ્રાન્ડ બ્રાન્ડ પણ બનાવે છે તે લોકોએ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી કે કાગળની થેલીમાં આપવાનું શરૂ જે ગ્લોબલ લેવલ પર જે એટલું થતું હોય તો એ સારું રે એમ.
હમ કે ના કાગ એવું નથી કે કાગળમાં પેકિંગ ના થાય કેટલીક વસ્તુઓ છે. મતલબ કે પરેકામાં જો ગનવા જઈએ તો એ પરેકામાં પણ કેટલીક વસ્તુઓ હજી કાકણ કાગનર એપમાં જ આવે છે કે કાગળમાં બધું પેકિંગ થાય છે. તો એ રીતનું બધું રેમ થઈ શકે છે.
હાચી વાત છે તમારી. હહ બીજો ટોપિક તમે બોલો કે હું બોલું?
અ કઈ ની હું બોલું છું કે તમને નાળિયેર પાણી પીવું ગમે છે કે નથી ગમતું?
મને તો બહુ ગમે કારણ કે નારિયેળ પાણી પીએ તો પેલા તો આપણને બધા એવું કે છે કોરોના ટાઈમે પન મારા એક અંકલ હતા એમને થઇ ગયો તો કોરોના તો નરેલ પાણીના તરોપા જે કહેવાય ને તેનું પાણી બહુ સારું એમ શરીર માટે પણ બધી રીતે અ હાઈડ્રેશન પૂરું પાડે છે ને આપણને શક્તિ વધારે છે. તો એક વાર હળેલું પાણી પીવાથી ભાવે અને ટેસ્ટ પણ બહુ સારો આવે અને પછીજ નારિયેલ પાણી પીએ તો એમાંથી આવે છે ખબર કેવાય એને કરે છે. પેલું માખણ જેવું માખણ નહી કોટલી કે હું કેવાય મલાઈ હા. મલાઈ મલાઈ કરે છે. એ મને સૌથી વધારે ભાવે એટલે મને નારિયે પાણી પીવાનું તો બહુ ભાવે તમને ભાવે છે.
હા હા હા મને પણ બહુ ભાવે છે અને એના ફાયદા છે એટલા માટે તો મને બધા ભાવ. કારણ કે તમે કીધું એ જ રીતના કે હાઈડ્રેશન હજુ કરે. તો એ જ રીતના કોઈકને પથરી થઈ હોય તો એ નારિયળ પાણીની અંદર લીંબુ નીચ જો એ પીવે એના શરીર માટે બહુ સારું હોય છે. તો રેગ્યુલર મતલબ કે એવું નહી કેઈ બીમારીમાં જ ઉપયોગ લાગે એ આપણે કાયમ માટે પણ જો પીએ તો બહુ સારું અને કોપરું પણ સારું હોય છે. જેમ કીધું તે મલાઈ તો મલાઈ પણ આપણા મતલબ કે ભાવતી હોય છે મીઠી હોય છે. તો
એટલે તમે કીધું કે પથ એમ એટલે આપડે જેમ કોલ્ડ ડ્રિંક્સ પીએ કે આ કોક છે કે પછી કો કોલ્ડ કોકો છે કોકો તો નહી પણ કોલ્ડ્રિંકમાં આ બધી આવે જે હમણાં બધી બો નીકળી છે કિંગફિશર ને એવી બધી એ હા થમ્સઅપ પછી કોકાક કોલા એ બધી પીવા કરતાં તો આપણે આ તરોપાનું આપણું જે નેચરલ આપણને આપે છે. તડપાનું પાણી પછી શેરડીનો રસ. એ બધું પીએ તો આપણને શરીરમાં પણ સારું રહેે ને આપણા શરીરને નુકસાન પણ ના કરે.
હા હા એવું જ બ્યું મતલબ કે એજ સારું છે આપણા શરીર માટે
હા એટલે એવું છે કે કોલ કોકો આપલું જે કેહેવાય છે. તે બહારના દેશોમાં તો બેન્ડ છે આપણા ઈન્ડિયા માં જ બધું લીગલ છે. કે નથી બરા ટોયલેટ બાથરૂમ ઢોવે છે તે કોકોકો ઓલાને એમથી ટોયલેટ બાથમોચ ચીકચીકાટ થઈ જાય એમ મસ્ત થઈ જાય છે. તો આપડે એવું આપણા શરીરમાં નાખીએ આપણા શરીર ને કેવું થતું હશે. એસિડ જેવ
હા એજ મતલબ કે એના લીધે જ આપણને મતલબ કે જે નાક માંથી મતલબ કે અમુક ને પીવા પછી એક શ્વાસ ન સારું લાગે કે આ
હમ્મ બરાબર છે તમારી વાત
હ હ
પછી મેં એક બીજો પ્રશ્ન કરું કે તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધારે ગમે કે ઓફલાઈન?
અ મને તો ઓફલાઈન ગમે કારણ કે મારા માટે જો ઓનલાઈન હોયને ઓનલાઈન એક વાતે સારું કે ક્યાંક પરિસ્થિતિમાં આપણી પાસે કેશ અલગ છૂટા ના હોય કે ના હોય એ સમય દરમિયાન ચાલી જાય પણ એમાં એક ગેરફાયદો છે. કે આપણે અકાઉન્ટમાં કેટલા હોય. જાણે ના જાણે ઉરા ઉરા કરતા હોય તો અકાઉન્ટ ક્યારે ખાલી જાય ખબર નહી પડતી. અને જયારે રોકડા હોય હાથમાં ઓફલાઈન તો એ સમય દરમિયાન આપણે ક્યાં કેટલો શું કામ ઉપયોગ કરવો તે આપણને સમજાય છે.
હા સાચી વાત છે તમારી કે તમે એવું જ કીધું કે બંને ના ઘેર ફાયદા-ફાયદા છે કે ઓનલાઈનમાં એવું છે, કે ગેરફયદા એવુ કે આપડા ફોન અ બેંકમાં કેટલા પૈસા હોય એવું આપડે જોતા નહી ને એમ વધારે વાપ કે જયારે નેટવર્ક ઇન્ટરનેટ ના હોય અથવા તો સર્વર ડાઉન હોય તો આપણે એ ટાઈમે ઈમરજન્સીમાં અ પેમેન્ટના કરી શકે કા તો પછી ફોનમાં બેટરીના હોય. કેતો કોઈ પ્રાઈ ફોન જ એવેલેબલ ના હોય. તો એવું થઈ શકે અને ઓનલાઈનનો ફાયદો એ છે કે આપણે હા સાથે સાથે લઈને ફરવાની પૈસા ફરવા લઈ જવાની જવાબદારી ખ મુક્ત રહીએ. એટલે જોખમ હોવો છ કે ચોરી થઈ જશે. આટલા બધા કેશનું એવું તેવું. ને ઓફલાઈનનું એવું જ છે કે ઓફલાઈન આપણે તો પહેલાથી ઓનલાઈન પદ્ધતિ તો ઓફલાઈન પણ રીતે તમે વાકીફ પર જશો કેમ કે અત હઊંટીને ઓફલાઈન જ ચાલે છે.
એ જેને મતલબ કે જે ઓનલાઈન છે એ ઓનલાઈનમાં આપણેે કેટલાક એવા સ્થળ છે. મતલબ કે હિલ સ્ટેશન વાળા છે. ત્યાં નેટવર્ક આવે જ ને તો ત્યાં આગળ ઓનલાઈન કઈ કામનું જ નથી હોતું. અને એવા વિિસ્તારોમાં કઈ ઓનલાઈન વાપરતું પણ નથી તો હ, આપડા ઈલાકામાં જ ઓનલાઈન ચાલે છે કે જેમ કરીને અમુક વિસ્તારોમાં તો અમુક વિસ્તારોમાં ઓનલાઈન શું એ જ નહી. બધા કેશથી જ મતલબ. જે બને તો અહિયાં પાવરગઢ છે કે અંબાજી છે. તો એ સાડ એ લોકો છે ને ઓનલાઈન નહી વાપરે, લોકો છેને કેશ જ વાપરશે. અમે લોકો ઢ્વારકે ગયેલા ને ફરવા તો ત્યાં પણ કોઈક જ ઓનલાઈન નઈ વાપર બધા અમને કેસાબ આપો કેસાબ આપો.
હા, એટલે તમે કીધું એવું જ કે એ ત્યાં સુધી હજુ એ શું કહેવાય? ટેકનોલોજી પહોંચી જ નહીં. એટલે, આપણેે બધી જગ્યા તો એ પોસિબલ નહિ. એટલે આપણે ઓફલાઈન કેશ પણ રાખવા જરૂરી છે અને ઓનલાઈન પણ જરૂરી છે. કે એ લાખો તો આપણે ઓલાઈન ફરી ના શકીએ. એટલે ઓફ ઓનલાઈનમાં એટલો ફાયદો ખરો, ઓનલાઈનના પાછી એવું પણ જોખમ કે ઓનલાઈનમાં હવે સ્કેમ પણ કેટલા થાય છે કે બેંકમાં ફોન કર. બેંક નવી રીતે ફોન કરે છેને પછી ઓટીપી લઈને પછી તમારા પૈસા બધા જતા રહેે. એટલે એથી પણ આપડે બચવું જોઈએ.
હા હા, વધીય જ ને
તો આપણે કેટલી મિનિટ થઈ છે.
હમ. દસ જ.
હ મી થઈ છેજુ બોલો, તમે આગળનો ટોપિક
અમ, તમારા મિત્ર એ તમારા માટે શું ખાસ કર્યું છે? અત્યાર સુધી
હા, મારા તો બધા ઘણા મિત્રો છે. પરંતુ એ વાત બહુ લાંબી ચાલશે. એટલે આપણે બીજા કોલમાં લઈશું, તમે બોલો એના વિશે.
મારે પણ એવું છે પણ ક્યારેક અમુક વસ્તુ એવું થયું છે. કે મને કોઈ પાસે આશા ના હોય પણ એ આશા મારા મિત્રો એ મારી પૂરી કરી છે. તો મારા માટે મારા મિત્રો જે કઈ છે તે એજ છે ના. ત્યારે ઈચ્છાઓ કે મન ઈચ્છાઓ બધી મારા મિત્રો એ પૂરી કરી છે.
સાચી વાત છે તમારી. તો આ અત્યાર સુધી તમારા જીવનનો સૌથી સારો દિવસ કયો હતો? તમે જ કહો તો એ પ્રમાણે
હ મારા ઘરે મને મારો સારો દિવસ તો એજ કે જે દિવસે એમ તો મારા માટે બધા દિવસ સારા જ છે. હ, નથી. પણ કોઈક વ્યક્તિનો આવું મારી લાઈફમાં એની બધી ખુશી મને આપી. એ મારા માટે બેસ્ટ છે કે કોઈક ન હક હોવા છતાં મને બધું અપનાવે
બરાબર છે મારી માટે તો સૌથી બેસ્ટ દિવસ એવો જ છે કે- મારા ફેમિલી બધા જ્યારે એક સાથે બેસે- કોઈ જ મન મોટાવું વગર બધા કે હાથે બેસતા હતા ને જે વાતો- કરતા હતા ને બધા બધાને એકબીજાની અણી ખેંચતા હતા એ દિવસો મારી માટે બહુ સારો- ને એકદમ કેવું મનથી હું ખુશ રહું છું. તે એવા મન મને એ દિવસ બહુ ગમ્યો હતો એ હતો દિવસ એવો અમારો-
બવ સાચી વાત કરી તમે-
હા ચાલો